હલો
હેલો
હા આપડે ફોન પર વાત કરતા હતા. પેલી યોજના વિશે પણ મારો ફોન કટ થઈ ગયો અને હા મેં કહેતી હતી કે અમારા ગામમાં પણ બે ત્રણ સખી મંડળો ચાલે છે મેં જોયું છે કે તેઓ મેળાઓમાં પોતાના બનાવેલા પાપડ અને ફ્રેન્ડી ક્રાફ્ટ વેચે છે
હા બરાબર પકડ્યું તે સરખ રાખી કે મંડળોને માત્ર પસ નથી આપતી પણ તેમને બનાવેલી વસ્તુ વેચવા માટે મોટા શહેરમાં સરસ મેળો કે પ્રદર્શન યોજાય અને મફત સ્ટોલ પણ આપે છે એટલે કે માર્કેટિંગ ને પણ કોઈ ચિંતા નથી
આ બધી યોજના વિશે જાણ આ બધી યોજના વિશે જાણીને હવે મારો આત્મવિશ્વાસ બહુ વધી ગયો છે હું કાલે જ અમારા મોલ્લાની બહેનોને ભેગી કરીશ અને આ બધી યોજના વિશે વાત કરીશ અમે પણ અમારું એક સાખી મંડળ બનાવીશું
હા ચોક્કસ સ્ત્રી બા સ્ત્રી ધરે તો તે કરી શકે છે જયારે એક મહિલા કમાથી થાય ને ત્યારે આખો પરિવાર આગળ આવે છે તો બિલકુલ પાચ છે ચાલુ ના કરતી કાલે આપણે પંચાયત ઓફિસે જઈએ ત્યારે હું તને આ યોજનાના ફ્રમ વિશે પણ પૂછી આપીશ
હા બેન હવે તું તારે નિરાંતે ઘરે જા તે આજે મારી ચિંતા દૂર કરીને મને પ્રગતિનોો નવો રસ્તો બતાવ્યો છે કાલે સવારે નવ વાગ્યે હું તારા ઘરે આવી જઈશ
હા આજે કાલે મળી ગઈ
અરે એક મનિટ ઉભા રે તે બિઝનેસ અને સિલાઈની વાત તો સરસ કરી પણ આજકાલ બધું કામ ઓનલાઈન અને કોમ્પ્યુટર પર થાય છે. ડિજિટલ દુનિયામાં આગળ વધવા માટે કે કોમ્પ્યુટર શીખવા માટે મહિલાઓ માટે કોઈ ખાસ યોજના ખરી
હા તે બહુ જ મહત્વનોો સવાલ પૂછ્યો આજના સમયમાં કોમ્પ્યુટર અને મોબાઈલવ ચલાવતા આવડવું કે એટલું જરૂરી છે જેટલું ભણવું સરકાર મહિલાઓને ડિજિટલ રીતે સાક્ષર બનાવવા માટે ખાસ મો ફત કોર્સ ચલાવે છે
સાચે જ તો તો મારે પણ કોમ્પ્યુટર શીખવું છે જેથી હું મારા ધંધા નો હિસાબ રાખી શકું અને ઓનલાઈન પેમેન્ટ પણ લઈ શકો કઈ યોજના છે એના માટે
સૌથી મોટી યોજના છે પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજટલ સાક્ષર અભિયાન આ યોજના હેઠળ ગામડાના પરિવારો માંથી એક વ્યક્તિને ખાસ કરીને મહિલાઓને તદ્દન મફતમાં કોમ્પ્યુટર સ્માર્ટફોન ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે આમાં હામાં ઓનલાઈન પૈસા લેવ દેવડ કરવી ઈમેલ વાપરવો અને ઈમેલ વાપરવો અને સરકાર સર સેવા નો લાભ લેતા શીખડવામાં આવે છે.
રાબ અરે વાહ આ કોર્સ કરવા માટે કોઈ ફી આપવી પડે અને કેટલા દિવસ નો હોય છે
હા આ કોર્સ બિલકુલ મફત છે આશરે દસ થી પંદર દિવસ ની ટ્રેનિંગ હોય છે અને સમય પણ તારી અનુકૂળતા મુજબ રાખી શકાય છે. કોર્ષ પૂરો થાય પછી સરકાર તરફથી સર્ટિફિકેટ પણ મળી શકે અછ
અ આ તો બહુ જ સારું કેહેવાય મારી મોટી દીકરી જે અત્યારે કોલેજમાં છે તેના માટે કોઈ એવો મોટો કોમ્પ્યુટર કોર્સ ખરો જેથી તેને ભવિષ્યમાં સારી નોકરી મળી શકે
હા જો તારી દીકરી આગળ ભણેલી છે તો તેના માટે ગુજરાત સરકાર ની મોબાઈલ અને કોમ્પ્યુટર ફી ટ્રેનિંગ યોજના દ્વાર યોજના દ્વારા ચલાવવામાં આવ યોજના બહુ કામની છે આમાં મહિલાઓ માટે કોમ્પ્યુટર ઓપરેટર ડેટા એ પોગા પ્રોગ્રામિંગ જેવા પ્રોફેશનલ ફોમ પ્રોફેશનલ કોર્સ તદ્દન
જો જ
સદન મફત અથવા બહુ જ ઓછી ફ્રીમાં કરી આપવામાં આવે છે.
અચ્છા પણ બેન ગામડામાં ઘણી બહેનો એવી છે જેમને નાનો મોટો બિઝનેસ કરવો છે પણ તેમને સોશિયલ મીડિયા કે ઓનલાઈન સામાન વેચતા આવડતું નથી તો તેના માટે કોઈ ટ્રેનિંગ મળે છે ખરી
હા. સરકારની નાબારડ સંસ્થા દ્વારા ગ્રામ ગ્રામી મહિલાઓ માટે માઇક્રો એન્ટર
હમ
પ્રિમ્ય્યોર શીપ ડેવલોપમેન્ટ ચલાવવામાં આવે છે એમાં મહિલાઓને પોતાના ઉત્પાદનો ઓનલાઈન કેવી રીતે વેચવા અને ડિજિટલ માર્કે કિટિંગ કેવી રીતે કરવું એની ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે
હા આ બધી માહિતી જાણીને મને લાગે છે. કે હવે ગામડાની સ્ત્રીઓ પણ પાછળ નહી રહી હું તો કાલે જ પીએમજી દિશામાં મારું નામ નોંધાવી દઈશ મારી વાત
ચોક્કસ ડિજિટલ બનશો તો જ દુનિયા સુધી કદમ મિલાવી શકશો. ચાલો ત્યારે હવે હું ઘરે જવું ત્યાં હું કાલે સવારે વિગતો સાથે પંચાયત ઓફિસે મળીએ.
હા બેન આવજો અને તમારો ખુબ ખુબ આભાર. અરે બેન છેલ્લે એક વાત સાંભળીને જજો. તે આ બધી યોજનાઓ કોમ્પ્યુટર શિક્ષણ અને લોનની વાત તો કરી દીધી. પણ કાલે જયારે આપણે પંચાયત ઓફિસે જઈએ. ત્યારે મારે મારી સાથે કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના રહેશે. અને જો અમારે ઘર બેઠા ઓનલાઈન ફોર્મ ભરવું હોય. તો કઈ વેબસાઇટ પર જવાનું.
હા તે બહુંડ આપણનો કામ કર્યું છે. જે આજે પોહોચી લીધું ની તો કાલે ધકો થાત. ચાલ હું તને પેલા જરૂરી કાગળોની યાદી બનાવી દઉં તું તારા મોબાઇલમાં નોંધી લે.
હા હું ફોન કાઢી ને બેઠી છું બોલ ને. હમ.
તો સામાન્ય રીતે બધી સરકારી યોજના માટે કાગળો તો કાયમ જોઈએ જ છે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુકની નક્કલ પા પોર્ટ સાઈઝ નો ફોટો આવક નો દાખલો જાતી ન દાખલો મોબાઈલ રે નંબર
હા. આ બધા કાગળો તો મારી પાસે તૈયાર જ પડ્યા છે અને પેલી સિલાઈ મશીન કે કોમ્પ્યુટર ટ્રેનિંગ માટે કઈ અલગથી જોઈએ છે.
હા જો તારે પી એમ વિશ વિશ્વ ઘરમાં કે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવું હોય તો તો સિલાઈ સિલાઈ કામ જાણે છે તેનું પ્રમાણપત્ર અથવા તારો અનુભવ બતાવવો પડશે જ. અને દીકરી ના કોમ્પ્યુટર કોર્સ માટે તેની શાળાનું છૂટેલા પ્રમાણ પત્ર અને છેલ્લી માર્કશીટ પણ જોઈ.
બરાબર એ પણ હું સાથે લઈ લઈશ હવે મને પેલી વેબસાાઈટો ના નામ પણ કહી દે જેથી મારો દીકરો ઘરે બેઠા ઇન્ટરનેટ પર ચેક કરી શકે. હલો. હેલો. હલો. હલો.